હલો.
હા, અવાજ આવે છે મારો.
હા, અવાજ આવી છે.
હજોપે
કેમ કે અલગ થયા પછી, હું બહુ ખુશ રહું છું.
બરાબર છે.
હમ.
એટલે એડ કેવાય, ગોલ તો આપડો છે કે ખુશ ખુશી રહેવાનું, શાંતિ.
ખુશ રહો, હમ હમ.
તમને જેમાં ખુશી મળતી હોય, એમાં આપણેે રહી શકાય, એમ એ વાત છે.
હમ, બરોબર.
તો પછી તમે કોઈ ટોપિક આપો છો આગળ, કે હું જ
હમ.
આપ આપ કોઈ દૂસરા ટોપિક દે રહે હો, મેં દઉ?
હું મોડલિંગ કરું છું ને, એટલે. હલો.
તમે મોર્નિંગ કરો છો? હવે મોર્નિંગ કરો છો તે.
હું મોડલિગ કરું છું ને, એટલે એમને પસંદ નથી, મારા સસુરાલ વાલા ને.
બરાબર છે. તો મને પેલા તો, મને જસ્ટ કે જે, મોડલિગ એટલે આવે શું શું પેલા?
મતલબ?
અ, મોડલિગ મે આતા ક્યા ક્યા જોએ?
મોડલિંગમાં રેમ્પ વોક.
હમ એકી હા. તો, ફરી ઉમે ક્યા આપકો? કોઈ સ્પોન્સરશિપ સબ કેસે મલતા એસા કછે કો
મતલબ?
અને તમને ક સ્પોન્સરશીપ કક પ્લેટફોર્મ?
પ્રચાર કરું, અમે પ્રચાર કરું છું નયા નયા પ્રોડક્ટ. રો અહીંયા.
સમજી ગયો, તે પ્રોડક્ટ તમને. હા, તો પ્રોડક્ટ તમને એ લોકો આપે, પછી તમે કરો. પેલા તમે તમાર ટ્રાયલ આપો. કો પછી તમને પ્રોડક્ટ મળે.
ટ્રાયલ નથી આવતો, લોગ ખુદ દેતે મેરે કો, એસા.
તમે તો આપડે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં હશો ને?
હા, હા, સોશયલ મીડિયામાં હ.
બરાબર છે, તો કે ફોલોવર્સ કિતને કેટલા ફોલોવર્સ છે? સોરી મને ગુજરાતી
હમ્મ હ થોડા પર્સનલ હે.
બીલો વર્ષ તો પ્રાઈવેટ પબ્લિક હે ને
ના-ના-ના.
પ્રાઇવેટ હે એઉ
હમ્મ હમ્મ
અલગ બાત યાર તો તો ઠીક હૈ વો તો હુ વાતચીત કરે ક્યૂકી મે મે
ના ના ના ના હસબેન્ડ ના ન નથી પસંદ મોડલિંગ એં માટે છોડ ના પડ્યા.
ઓકે સમજી ગયા.
હમ્મ કોઈ તકલીફ શેનો કોઈ તકલીફ થશે એટલે પ્રઇવેટ કરું પડ્યો ઇન્સ્ટાગ્રામ
સમજી ગયો મોડેલિંગમાં એ સ્પોન્સરશીપ ને જે કરાવે એવા પૈસા તમને એને જે મોડેલિંગ જો આપ કરાતે હે સ્પોન્સરશિપ જો આપ મીલતી કોઈ પ્રોડક્ટ કે બારે મેં મોડલિંગ કરતે તો ઉસકી અર્નિંગ તો હોતા હૈ પતા હૈ તબ તક તો વ્યુ આપકે જો પબ્લિક હોતે હૈ અકાઉન્ટ ફિર જીતના જ્યાદા વ્યુ હો ઉતની આપ અર્નિંગ બડેગી મેને તો એસા સુના હુઆ હૈ.
ના-ના-ના-ના-ના તમે ગલત સુણ્યો.
હમ્મ તો કઈ રીતેમાં હોય.
ક્યા?
ઓ એ કેતા અર્નિંગ કી પૈસે પૈસે કેસે મીલતે તો બે છે.
વન મિનિટ
હમ્મ તો ફિર
હમ્મ આ બધું પર્સનલ પૂછવું હું
તો અ આપ મુજે ટોપિક દીજે હમ કે બારે મેં બાત ભૂલી જાતે આપ મુજે દીજીએ એસા કુછ નહી હ પર્સનલ બાત તમે જો બીજા ટોપિક ફ્યુચર પ્લાન ફ્યુચર પ્લાન એટલે કે બિઝનેસ ને આગળ જે બિઝનેસ વમી કમ્પોસ્ટ ફર્ટિલાઈઝરનો બિઝનેસ છે આપડે એ બિઝનેસ વર્મી કમ્પોસ્ટ નો બિઝનેસ છે ફર્ટિલાઈઝર નો
અહીં અહીયા
હા તો એને જ તે આગળ વધારવાનું લાર્જ સ્કેલમાં લઈ જવાનો છે અત્યારે તો એ વિચારશે.
હમ્મ.
તમારો શું છે?
એલ એલ બી લોયર.
લોયર કેસ કરના હૈ સબ કે ઉપર
બરોબર પકડ્યો તમારી સબસે હમ્મ.
હા બોલો.
તમારી સબસે બડી સ્ટ્રેન્થ ક્યાં હે.
કોન્ફિડેન્સ પોઝિટિવિટી
પોઝિટિવિટી
કોન્ફિડન્સિ બ આ બે મ અંદાજે મને એ લે બે છે તમારે શું છે તમે કયો તો
મતલબ
આપ ક આપ કે ક્યાય વ બોલ
તમે વાપસ બોલો છો મારી નાની બેહેન આવી ગઈ તો દિમાગ ઉધર ચલા ગયા મેરા.
સમજએ આપકી સ્ટ્રેથ ક્યા હૈ વો.
પોઝિટિવ.
પોઝિટિવ બીજું કાંઈ કઈટે.
અ નેગેટિવ સોચના બંધ કર દયા.
બરાબર ઓ તો નઈ એ છે ક્યા મેડિટેેશન મેડિટેશન કરવું જોઈએ બધાને મગજની શાંતિ રહે થોડ એવું લાગે તો દિવસમાં વર્કઆઉટ ક સ્પોર્ટસ તમને પસંદ છે.
સ્પોર્ટસ ના ના ના.
કઈ તમે ભૂતકાળમાં એવું કઈ નાનપણમાં કરે ખર એ કઈ સ્પોર્ટસ કરેલું નથી એક્ટિવિટીમાં નહી.
હમ્મ.
ભૂતકાળમાં તમે સ્પોર્ટસ કે ગેમ રમેલા છો?
ના ના.
નથી રમેલા બરાબર છે સ્પોર્ટની કઈક એક્ટિવિટી થતી હોય તો તમને શરીર તકે ફીટ હેલ્ધી કેવાય ને એ રીતે.
લાગે છે આજે ટાઈમ મેને ડિપ્રેશનમાં મોકલી દેશો.
એટલે કેમ.
ક્યુ એસા ક્યુ લગ રહા આપકો.
કું એસા કવું લગ રહા કોઈ રીઝન મેંસા ક બોલ તો નહી રહુંને.
ના ના ના.
તો કયું આપ એૈસા લગ રહ હ પેલા આપ વ મુજે બતા દિજીએ.
નથિંગ.
પક્કા કુછ તો આપ લગ રહ સ.
ના ના.
ક્યા બોલ દીજય જો મેં આપોને મેં આપ ન પચ આપ મુજ ન
મારું મન થાય છે. તારો કોન્ફિડન્સ જોઈને માથું દિવાલ પર પટકી દઉં.
આટલું બધું વધારે.
આટલું બધું બરાબર.
બરાબર છે.
ભગવાન તમે ફાસ્ટ ફાસ્ટ મારવાડી પ્રોજેક્ટ આપો મને.
ગુજરાતી નથી સમજાતું હવે.
હ ગુજરાતી સારીવાળ સરરેપલ્લે ઉપર જાવ છું.
બરાબર છે.
ના ના મને લાગ્યું છે કે અમે આછી ખાાસ ગુજરાતી બોલ દું છું બટ બટ ફેલ ફ આ ફેલ
નહી એસા નહી હ કુછ મે સ્પીડ મે થોડા ગુજરાતી બોલ જ લાભ કો ફીલ હોતા હોય કસા.
હમ્મ.
અરેલે મેં થડ થોડ હિન્દી હિન્દી બોલ રહા હું.
હું ઠીકઠાક તો બોલી જ જાઉં છું.
હા તમે બરાબર જ બોલો છો.
હમ્મ મતલબ મારો પ્રોજેક્ટ એક્સેપ્ટ કરી.
તમારો વોઇસ કટ થાય છે હેલો હા આવી ઓ કે ઓ કે
હમ્મ લાઈટ ગઈ છે અમે વાપસ આઈ છે
બરાબર છે તમારા પાસે લાાઈટનો ઇસ્યુ છે વધારે લાઈટ વહી જાય છે
બોઉ છે બોઉ ઇસુ છે
તમારે જ્યાં એટલે સિ ટી લાગે છે કે વિલેજ લાગે છે
સી ટી લાગે છે
તો પણ ઇસ્યુ છે લાઈટ નો
ના ના એટલો બધો નથી
બરાબર
હમ્મ -
અમારે અહિયાં એ રીતે હોય કે અમારે જો ગામડું હોય ને તો એમાં ઈસ્યુ બો વધારે હોય લાાઈટ નો સિ ટી માં તો અફસાવ ના બરાબર છે આમ હોયજ ના ઇશ્યુ એનો
હમ્મ
એવું છે ત્યાં
બરાબર ના ના બારીશ આવસે બારીશ આવસે ઋતુ માં જે આવું થાય છે
હ એક મિનિટ એ એ આવ હા બોલીએ
ના ના મારે મેં મેં તમને કાઈ બોલું છું સારા મારા મગજરી માથે જાય છે તમારી
બરાબર છે
હા
તો પછી કયો બીજું કઈ પછી આપડ પાસે ત્રણ કે ચાર મિનિટ છે છે સમથિંગ
હ એ આઈ આ રીતે અમારી ગાય ને બોલાવે છે
એ આઈ સમજી ગીયો એ આવ્યો એમ આવ્યો એટલે હા મે આ રા હુ હમ્મ
હમ્મ બરોબર તમે રાજસ્થાન કદી આવશો
હમ્મ -
બાડમેર
બાડમેર
હમ્મ -
હમ્મ શું દેખીયો
સ્થળ છે એક ક્ષત્રિય યુવક સંઘ નો સંસ્થા છે
હમ્મ હમ્મ
સંસ્થામાં આવિયો શિબિર હતી એક એમાં અગિયાર દિવસની એટલે એમાં કાર્યક્રમમાં હું આવ્યો હતો દર વર્ષે પાંચ ફિફ્થ મંથમાં હોય છે ત્યારે
હમ્મ હમ્મ
એવું છે
બાડમેર માં બાડમેરમાં ફરવા લાયક જગ્યા બારમેર ફોર્ટ ગર ટટેમ્પલ જૂના ફોર્ટ ટેમ્પલ જૈન મંદિર અરછીતે અરચીત પિક્ચર કે લ ફેમસ છે.
હમ્મ.
શ્રી નાકોડા જૈન ટેમપલ.
હા.
એન્શિયન્ટ ટેમપલ્સ મે કેરાદુ ટેમ્પલ્સ. દેવકાસુન ટેમ્પલ.
હમ્મ. કતની સારી જગ્યા હ હો તો ગ્યા તો. ના ના એવું નથી બધે જગ્યા ન પોત પોતાના ઘણી બધી જગ્યા ફરવા લાયક હોય છે અમારે પણ અયા એવી ઘણી બધી જગ્યા હોય છે ફરવા માટે.
માં રાની ભટિયાનીમાં ટેમ્પલ બહુ માનું.
હ ફેમસ રાની પટીયા. ઓ ઇતિહ હિસ્ટ્રી હિસ્ટ્રી શું છે હિસ્ટ્રી. હિસ્ટસ્ટ્રી શું છે હા.
હિસ્ટ્રી બતાંવ.
હા બોલીએ.
હ.
હમ્મ.
રાઠોડા ફેમલીસે બિલૉગ કરતી થે વો.
હ સમજો.
હમ્મ.
હા ફિર હા.
હું.
હ આગે આગે બોલીજે કુ ક્યા હિસ્ટ્રી ક્યા હૈ ઉસમે. મંદિર હ તો મંદિર કે પાસે કોઈ હિસ્ટ્રી ઇતિહાસ હોગ ન.
હા હા હેના હેના હેના રાણી ભટિયાણી જો હૈ ના મે હિન્દીદી મે ક સમજું.
ઓકે હા બહ બરા ઇશ્યુ હ ઠીક હ.
ચલો બોલતી બોલતી દસ એક મિનટ રહેૈ.
નહી ત્રીસ સેકન્ડ અબ તો બીસ સેકન્ડ રહે. કઈ નહી તો બીજા કોલમાં કરશો. હ તો હું જમવા જાઉં છું એટલે અત્યારે તો હ નહી કરું જોઈશ રાતે ફ્રી આવીઈશ તો તમને મેસેજ કરીશ. ઓકે.
હમ્મ આભાર તમારી સાથે વાત કરીને મજા આવી છે.
આભાર મને પણ આપણી સાથે મજા વાત કરી મજા.
હમ્મ તમે તો મજા આવીશો.